હેલો કેમ છે તું ઘણા દિવસે ફોન કર્યો?
હા યાર હું એકદમ મજામાં તું કેમ. છે? બસ હું થોડીક કામમાં વ્યસ્ત હતી એટલે તને ફોન નથી કરી શકતી તો આજે ફ્રી થઈ તો મેં તને શાંતિથી કો કોલ કર્યો.
હું પણ મજામાં અ તને ખબર છે હવે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે.
આ વખતે તો છે ને ચૌદ સપ્ટેમ્બર છે એટલે મેં તો અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી. દીધી. તારે કેવી ચાલે તૈયારી મેં તો પ અમુક તૈયારી ચાલુ કરી દીધી છે. તારે કેવું ચાલે?
અરે હા યાર એ તો મને ભૂલાય જ ગયું કે હવે તો ગણેશ ચતુર્થી એકદમ નજીક આવી રહી છે મને તો યાદ પણ નતું સારું ક્યરૂ તે યાદ કર કરાયવુ. આ વર્ષે તો બસ કઈ ની મેં એવું નક્કી કર્યું કે આ વર્ષે છેને આપડે બપ્પાનું ખુબ ધામધૂમથી અને સ્વાગત કરવાનું છે. એટલે બઉ ખાસ પ્લાનિંગ નથી કર્યું તે કઈ ઘરે શું પ્લાનિંગ કર્યું છે?
હા મેં આ મેં આ વખતે વિચાર્યું છે કે બપ્પાનું છે ને મંડપ થોડો ભવ્ય ત્યોં અને લશ્કરી લુક આપીશું, કેમકે જો મંડપ જેમ વ્યવસ્થિત અ શણગારેલુ હોય, અને બાપા ને તો મંડપ નીચે જ બેસાડવાના હોય.
એટલે એને એક લસગરી લુક આપીશું, અને મેં એક સરસ મજા નુ નવુ વર્લ્ડકપ ઉપર લીધું છે એમ એમના માટે અને ખાસ કરીને છે ને લાાઈટિંગ નું સેટિંગ પણ કરવાનું વિચારી રહ્યું છું, મે ઘ અ અમુક લાઈટ તો ખરીદી લીધી છ છે ને અમુક મેં રેન્ટ ઉપર પણ લેવાનું વિચાર્યું છે. તો જેથી છે ને આખો રૂમ ઝળહળી ઉઠે, અને એકદમ બપ્પા મો મસ્ત દસ દિવસ એના સેવા કરીશું
અરે વાહ તારું તો હંમેશા માટે ડેકોરેશન નો આઈટ હમેશા વોલપેપર ને લાાઈટિંગ થો લાાઈટિંગ થીન તો એકદમ મસ્ત લુક આવશે. ગયા વખતે પણ મેં આવું વિચાર્યું હતું પણ મેં કઈ કર્યું નતું સારું કર્યું તે આ વખતે
હા પણ અને તને તો ખબર જ છે કે મને ફોટોગ્રાફી નો કેટલો બધો શોખ છે. એટલે અ મેં એવું વિચાર્યું કે ને લાઈટિંગ એવું પરફેક્ટ સેટ કરી દઈએ અ એ જેથી છે ને ફોટા પણ એકદમ બપ્પા સાથે એક ફેમિલી મળીને મસ્ત લેસું અને બધા મી મિત્રોને ધામધૂમથી ઉજવશું અને એનો મ અ છે ને એનો મૂર્તિ નો ફો ફોટો એકદમ પ્રોફેશનલ આવે ને એવી રીતે રાખશું, ને જો તું આવીશ ને તો આપણેે બધા બહુ બધા સરસ ફોટા પાડીશું.
હા યાર હું તો તૈયાર જ છું, અને સારા કપડાં પણ પહેરીને આવવાની હો બાપા માટે અને હું મારા ખ હાથે જ ગોળ અને નાિયેળ ના મો દક બનાવી ને લાવીશ.
અરે વાહ તારા હાથમાં તો મોદક મને બહુ ભાવે હો. અ ગયા વખતે પણ છે ને મેં મોદક ખાધા ત મને તો આમ બહુ મસ્ત લાઇગ્યા અને તો તું મોદક તો લેતી જાવજે, અને તૈયારી પિન વાત પરથી યાદ આવી યાર કે કાલે છે ને મને ફોનમાં એક મેસેજ આવ્યો હતો. ગણેશ ચતુર્ ના સ્પેશિયલ ડેકોરેશન માટે અને મૂર્તિ પ્રો મૂર્તિ બુકિંગ માટે પણઅ આવ્યો હતો. તો મેં ઓલા વ કતે તો છે ને મૂર્તિ ને એ બધું તો અમે ત્યાંથી લીધું તું એટલે આજ રે છે ને ત્યાં પચાસ ટકા ડી ડિસ્કાઉન્ટ માટે હતું તો શું કરવું જોઈએ?
તો તે ઓર્ડર કર્યો છે કે શું? હુ પણ ઓનલાઈન પૂજા ન થોડોક સામાન હે ને મંગાવવાનું વિચારતી હતી કેમ કે ઓફલાઈન તો એટલો બધો ટાઈમ રેશે ને માર્કેટમાં જવાનો તો મેં કીધું બધું ચલને ઓનલાઈન જ મંગાવી લઉ આ વખતે
નારે ના યાર મેં તો તરજ જી મેસેજ છે ને એ ડિલેટજ કરી નાંખ્યું અને ત તહેવારોના સમયે તો હેને ઓનલાઈન ફ્રુડ બહુ વધારે થાય યાર. તોઈ ફ્રોડ ડીસાબે તો મને એમ થાય કે ઈ વિશ્વાસ ન કરવો જોયે એટલે મેં છે ને વિચાર્યું કે આપડે છે નેએ ચે તો ઓનલાઈન કઈ પણ મંગાવું ને ત્યારે ધ્યાન રાખવું પડે. કેમ કે અંજાણી લિંક હોય અને એવું કઈ પણ ઘરનું એડ્રેસ કે ફોન નંબર. એને છે ને બિલકુલ ન અપાય. ક્યારેક છે ને અફરોડ વધુ થાય અમારા બાજુમાં ઓમ. અ એક દીદી ર છે ને, એને આવી રીતે ફ્રોટ થયો ને તો ત્યારથી તો મને વધું બીક જ લાગે છે કે ઓનલાઈન તો છે ને કઈ આપડે, ઈ રીતે કરું જ નથી. એટલે જોઈએ તો આપડે છે ને ઓપ આપણેે ત્યાં જઈને જ બધું લેશું.
હા તારી સાચી વાત છે આજકાલ તો હેને આવા સ્કેમ બહુ વધી ગયા હે જ્યાં જો થ હોય મેં પણ ન્યૂઝમાં વાંચ્યું હતું. હ ઓનલાઇન બોવ વધી રહ્યા છે.
તો છે ને આપડે ત્યાં જઈને જ આપણેે બુકિંગ કરાવસું. અ કોઈ પણ બીજું બુક કરવું હોય ડેકોરેશન માટેનું કેમ કે મને તો હેને બાપા ને અમારે, તો પેલા છે ને ડરેક ત્યારે દસ દિવસ પ જે બીજે દિવસે એમની સ્થાપના કરવાની હોય ને એનાને આગલા દિવસે તંગ ચાર દિવસ એના અગાઉ અમે હેને, બાપાને લઈ આવીએ કેમ કે અને ઘરમાં ન લાવીએ. અમારે ત્યાં છે ને, સોસાયટીમાં એક બીજો એ સ્ટોર રૂમ જેવું છે ને બીજું. તો ત્યાં નીચે એક મસ્ત રૂમ છે તો તમે અમે છે ને પપ્પા ને- ત્યાં રાખીએ, અને પછી હે ને ડેકોરેશન કરીએ તો ઓરે ગઈ ખે ર તું આવી આજ ખેરે તું આવજે ને અને આપડે ઘણા બધા મિત્રો મળીને, બાપા ના પેલા મસ્ત મસ્ત હ ને આમ શણગાર કરશું ઓલા ડાયમંડ ના સેટ ને બુટી ને. બધું આપડણે કરીએ છીએ ને મુંગટ એનું આવે, ઉપરનું. તો એઈ બધું આપડે કરશું, તો તું છેને વેલી તકે આવજે તો આપડે બધું લઈએ. અને એ બધું આપણેે એની ડેકોરેશન બાપાને પણ કરી દેસું બધા. તારું શું આઈડિયો છે?
હા યાર મેં પણ એવું વિચાર્યું કે વખતે હું હતી તો આપડે બધાએ અલગ અલગ કપડા પેયરાતા, તો આ વખતે માર એવો વિચાર હે કે આપડે બધા એકદમ મહારાષ્ટ્ર લુકમાં તૈયાર થઈ તો કેવું રેશે ફોટા પણ સારા આવશે, અને અ હંમેશા માટે યાદ બનીને રઈ જશે તો મારી પાસે તો એ મેં એક એવી હેને. લાલ કલરની સાડી, પણ કાઢીને રાખી છે. અને એ લુક પ્રમાણે બધું, વસ્તુ પણ લઈને રાયખી હે, તારે હું વિચારે હે?
આપડે તો રેડી તો એઈ રીતે થાશું પણ પેલા બાપા ને તો પેલા આપડણે દ દસ દિવસ પહેલા આપણે પેલા સ્થાપના કરી તો એને તો પેલા ડેકોરેશન આપણે બધા મિત્ર સાથે મળીને ડાયમંડ ડેકોરેશન ને એ કરવું જોઈએ ને, તો પણ પેલાને આપ ખરીદી કરવા જાશું ને પછી તું હે ને બે દિવસ અગાઉ તું છે ને ત્યાં જ આવતી રેજે મારા ઘરે. ઘરે જ. મારે હે ને બાપાનું બે બેસ્ટ છે ને એને શણગાર કરવો છે મસ્ત. કેમકે એ બધાથી અદભુત લાગવા જોય સોસાયટી માં કોઈના ન હોય. એવા બાપા આપડેનેે ડેકોરેટ કરવા છે, અને શણગાર પણ એવો કર હોય તો પેલા તું શું કરીશ તું આવીશ કે કઈ રીતે હે.
હા યાર હું પણ આવી જઈશ ને હું પણ હે ને અહીંથીને થોડો ઘણો ડેકોરેશન નો સામાન લેતા આવીસ. અને મેં હમણાં થોડાક દિવસ પેલા હે ને ડાયમંડ ને એવું ઓનલાઈન મંગાવ્યુતું તો એ બો મસ્ત હે, તો તું કેતી હોય તો હું પણ થોડીક ઘણી વ તું અહીંથી લેતા આવું.
આ તો તો ચોક્કસ સે ને તું લેતી આવજેને બીજા મેં ફ્રેન્ડ ને આપડા ગ્રુપ માં મે મેસેજ તો હું નાખી દેવાની હુ, કે જેના આગળ જે બેસ્ટજે વેસ્ટ ને માંથી આપણે બેસ્ટ બનાવશું અને બાપા નો ડેકોરેશન પણ કરી નાખશું, અને પછી ત્યારથી પછી આરતી નો ને કઈ રીતે પ્રોગ્રામ હે આપડે તો ગ્રુપ બધા વધારે તો મેં એવું વિચાર્યું કે હેને આમ અલગ અલગ દિવસે બધાંએ નો અલગ-અલગ પ્રસાદ અને અલગ-અલગ આરતી નો બધાને લાવો મળે તારો શું આઈડિયો?
હા યાર સાચી વાત છે રોજ આપડે આરતી કરી એના કરતા સોસાયટીમાં તો ઘણા બધા હોય છે. તમારે કેટલી મોટી સોસાયટી હે તો બધા મેમ્બર થ્રુ આપણે આરતી કરવાનું આયોજન કરે કે વારાફરતી વારાફરતી બધા આરતી કરે અને પ્રસાદમાં તો એવું હોય કે મોદક તો આપડે દસે દસ દિવસ રાખશું જ એ તો બાપાના ફેવરેટ હે પણ એના સિવાય પણ આપણેે અલગ-અલગ પ્રસાદી કરશું શું કેવું તારું?
હા એ તો બ સાચી વાત છે તારી અને આપડે પેલા દિવસે તો આપડે હે ને ઢોલ ને આપડે ધામધૂમ થી હેને બાપા ને લઈ આવશું બરોબર મોઢું અ ઢાંકવા માટે આપડે ચૂની પણ લેવાની રેશે ઈ જો ભુલાઈ નઈ ગયા વખતે હે ને ભૂલાઈ ગઈ હતી લેવામાં અને તું મને હેને ખાસ કરીને યાદ કરાવજે એટલે આપડે ઈ લઈ આવશું અને બધાને તું આપડે બધા ગ્રુપ સર્કલ એ બધા આવે આવે ને એ પ્રમાણે આપણે રાખશું ને ટાઈમે એવું ચોક્કસ ગોઠવશું કે હેને બધા આવી શકે તારું શું કેવું?
હા યાર આ વખતે હેને ખાસ કરીને ચૂનની તો યાદ જ રાખશું પણ હેને મે હે મા માર્કેટ એક ચુનની જોઈ હતી આખી નેટ ની હતી અને રેડ કલર ની હતી ને તેમાં હે ને અ ગણપતિ નમો એવું લખેલું હતું તો હું એ ચુંનની લઈને આવું તો?
તો ચોક્કસ તું એ લેતી આવજે અને આપડે દસે દસ નો અલગ-અલગ મેમ્બર દીઠ અને તારા મમ્મી પપ્પા કેજે હે ને એક એ ગમે ત્યારે એક દિવસ છે ને આરતી માટે આવે એટલે એને પણ લાવો મળી રહે એમ બાપા નું.
હા સાચી વાત એ તો હું મારા મમ્મી-પપ્પા ને કઈ દઈશ
અને છે ને એને દસે દસ દિવ આપણે છે ને દસ દિવસે આપડે છપ્પન ભોગ નું હોય ને પ્રસાદ રાખવાનો હે. તો આપડા ગ્રુપ સર્કલ મળીને આપડે છે ને થોડાક એવા થોડીક આઈટમો આપણે આપણી જાતે બનાવીને દેસું એટલે હને આપણેે છપ્પન ભોગ થઈ જાય બરોબર?
હા ડન ચાલ તો પછી કરુ ફરી એક વાર હને વાત કરી લઈશું બરાબર હું તારા ઘરે આવું ને એને આગલા દિવસે હું તને કોલ કરીશ.
હા ચાલ તો મળ્યા ઘરે બાય.
હા બાય આવજે ગણપતિ બાપા મોર્યા.